જય શ્રી કૃષ્ણા. જય શ્રી કૃષ્ણા્
જય શ્રી કૃષ્ણ કેમ છો.
હું પણ મજામાં છું.
હું પણ મજામાં છું શું કરી રહ્યા છો.
બસ કશું નહીં થોડી સહેર કરીશ હું.
હા શહેર આપણા આરોગ્ય માટે બહુ જ સારું છે આપણેે આરોગ્યની કાળજી રાખવી જોઈએ અ આપણેે સમય પર ભોજન કરવાનું સમય પર નિંદ્રા પૂરી કરવાની પછી સમય પર પાણી પીવાનું અ સારો સ્વસ્થ મતલબ તંદુરસ્ત આપણું બની રહે એના માટે કસરત યોગા એવું બધું કરવાનું આપણી આરોગ્યની કાળજી માટે આપણને આપણા જીવનશૈલી માંથી સમય કાઢીને જરૂર થી એના પ્રત્યે આપણને ધ્યાન આપવું જોઈએ.
હમ સાચી વાત કો છો તમે પેસા ઘર ઓર ગાડી બધું હોય પણ જો આરોગ્ય સારું ના હોય તો જીવનનો આનંદ મળી શકતો નહી નથી.
બિલકુલ સાચું કહ છો તમે. કે બધી વસ્તુ સમય સમય પર આપણે અ કમાવી શકીએ છે પણ એક વખત જો આપણા હાથથી આપણું આ સ્વાસ્થ્ય આરોગ્ય આપણું જો ખરાબ થઈ ગયું તો પછી આપણે એને સુધારવા સુધારવામાં આપણને બહુ જ મહેનત લાગે છે અને આરોગ્ય સારું હોય તો બધી વસ્તુનું આપણે મજા માણી શકીએ અને જો આરોગ્ય આપણું સારું ના હોય તો ભલે કેટલી સુખ સુવિધા હોય પણ એ આપણા માટે તે કોઈ જ કામની રહેતી નથી.
હમ સાચી વાત કહ એટલે જ કહેવાય કે પહેલો સુખ નિરોગી કાયા તો આજકાલ લોકોનું જીવન ખુબ વ્યસ્ત બની ગયું છે કામના કારણે સમયસર ભોજન ઓર ઊંઘ અને વ્યાયામ પર ધ્યાન આપતા નથી તો આને કારણે બ્લડ પ્રેશર ડાયબિટીસ મોટાપા જેવી સમસ્યા વધી રહી છે.
બિલકુલ આજકાલના લોકોનું વ્યસ્ત જીવન એવું છે કે એમની દિનચર્યામાં એમને પોતાના સ્વાસ્થ્યની કાળજી લેવાનો તો એમને સમય જ નથી મળતો. સવારે જો રાત્રે મોડે સુધી એ લોકો ફોનમાં સોશિયલ મીડિયા અ પ્લેટફોર્મ ઉપર આપણો સમય વ્યર્થ કરે છે સવારે મોડા ઉઠે છે પછી સવારે મોડા ઉઠીને નાસ્તો સ્કીપ કરીને જાય છે જે એમના આરોગ્યની ખરાબ થવાની સૌથી પહેલી શરૂઆત અહીંયા થીજ થઈ જાય છે. કારણ કે આપણે જો સારો હેલ્થી નાસ્તો સવારે ન લઈએ તો આપણે દિવસભર બહુ જ થાક નો અનુભવ કરીએ છી હમ તો આ પ્રમાણે જો આપણે આપણા સ્વાસ્થ્યની કાળજી નથી લેતા આખો દિવસ આપણી દિનચર્યા આપણું રૂટીન સારી રીતે ન થી ગોઠવતા તો એની ચૂકવણી આપણા આરોગ્ય ખરાબ કરીને થાય છે.
હમ સાચી વાત કહો સો તમે ઓર આરોગ્ય શરીરને લચીલું બનાવે છે તનાવ ઓછો કરે છે અને એકગ્રતા વધારે છે પ્રાણાયામ અને ખૂબ ફાયદેકારક છે તો બિલકુલ પરિણામથી શવસ શ્વસન તંત્ર મજબૂત બને અને શરીરિક શારીરિક ઊર્જા વધે તો આરોગ્ય માટે સંતુલિત આહાર પણ જરૂરી જરૂરી છે આહાર બી જરૂરી છે
બિલકુલ સંતુલિત આહાર સારી નિંદ્રા પૂરતી નિંદ્રા દિવસ દરમિયાન પૂરતું પાણી અને આપણે સ્વાસ્થ્યની કાળજી માટે યોગા કે કસરત તંદુરસ્ત રહેવા માટે આ બધી જ વસ્તુઓની જે આપણે કાળજી કરીએ તો જ આપણે સારો આરોગ્ય પ્રાપ્ત કરી શકીએ.
તો એ જ તો સમસ્યા છે કે પીઝા બર્ગર એનું કોલ્ડ ડ્રિંક્સ અને એટલી વસ્તુઓનું વધારે સેવન આરોગ્ય નુકસાન પહોંચડે છે તો ઘરનું ભોજન હંમેશા વધારે સારું હોય છે.
બિલકુલ સાચું કહો છો તમે આજકાલ લોકો તમે જુઓ ને અમે શહેરની દિનચર્યામાં તો શહેરના લોકો જો અ નોકરીયાત વાળા હોય છે એ લોકો શનિવાર રવિવાર આવે એટલે દર શનિવાર રવિવાર બહારનું ભોજન બહુ જ જમે છે પરંતુ આપણને સંતુલિત ઘરનો બનેલો ભોજન લેવો જોઈએ એની જ માત્રા પૂરી કરવી લેવી જોઈએ કારણ કે બહાર નું અ ભોજન એમાં વધારે તેલ મસાલા મીઠું અને એવું બધું હોય છે જે આપણા સ્વાસ્થ્ય માટે સારું નથી હોતું એ આપણા માટે હેલ્થી નથી હોતું તો પણ લોકો બહુ જ એનું સેવન કરે છે અને પોતાનું સ્વાસ્થ્ય બગાડે છે.
હમ સાચી વાત કહો સો તમે તો આરોગ્ય માટે તો નીંદ બી હ લેની જરૂરી છે ઓર સાત થી આઠ કલાકની ઊંઘ જરૂરી છે ઊંઘ પૂરી ના થાય તો થા છીડછીડા પન અને બીજી તકલીફ બી થાય શકે.
બિલકુલ સાચું કો છો તમે આપડે જયારે આપડી ઊઘ પૂરી નથી થતી તો આપણને કેટલી બધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે આપડે તનાવ હોય આપણે ઓફિસમાં જ્યાં પણ કામ કરતા હોઈએ ત્યાં પણ આપણે ચીડચીડો પણ આપણા સ્વભાવમાં આ વી જાય આપણે સારી રીતે આપ કામ પર ધ્યાન નહી આપી શકીએ એકાગ્રતા આપણી ખરાબ થઈ શકે છે એટલે પૂરતી ઊંઘ લેવી તો બહુ જ જરૂરી છે અને બાળકોને પણ આપણને સવારે જયારે એ લોકોને એમનું સ્કૂલ જવાનું અને એવું બધું એમનું રૂટીન હોય છે એ પ્રમાણે એ લોકોને પણ પૂરતી નિંદ્રા લઈ શકે એના માટે આપણને એમનો પણ રૂટિન એવો જ ગોઠવવો જોઈએ જો એ પૂરતી નિંદ્રા ન પૂરી નહી કરી શકે તો એ શાળામાં જઈને પણ એ સુઈ જાય પછી જે ભણાવે એમાં એ લોકોને રુચિ ના લાગે તો એમનું ભણતર પર પણ અસર પડે છે એટલે આપણને અ પોતે અને બાળકો માટે બધાને જ પૂરતી ઊંઘ લેવા માટે અ આપણે સમય પૂરો પાડવો જોઈએ અને સોશિયલ મીડિયા અને મોબાઈલથી થોડી દૂરી બનાવી જોઈએ કારણ કે એના કારણે સારી નિંદ્રા આવતી નથી અને સંતુલિત ભોજનનો પણ બહુ જ એમાં મોટો હાથ છે જ્યારે આપણે સંતુલિત ભોજન કરીએ અને પૂરતી ઊંઘ પૂરી કરીએ તો જ આપણે બીજા દિવસની સારી શરૂઆત કરી શકીએ.
હ સાચી વાત કહો છો તમે ઓર પરિવાર સાથે સમય વિતાવણો મિત્રોને સાથે વાત કરો પુસ્તક વાંચો સંગીત સાંભળો અને સકારાત્મક વિચાર રાખો. ઔર હસવાન પણ આરોગ્ય માટે બી સારું માનવામાં આવે છે.
બિલકુલ આરોગ્ય એટલે ફક્ત ખાન પાાન જ નથી પણ આપણો જે માનસિક સ્વાસ્થ્ય હોય છે એ પણ સારો હોવો જોઈએ સમય સમય પર એનું પણ થોડો મનોરંજન કરવું ક્યાંક ફરવા જવું હળવાશ ના પળો વી તાવવા આ બધા આ બધાનું અસર પણ આપણા આરોગ્ય પર સારો થાય છે એટલે આપણને આપણા આપણો સ્વાસ્થ્ય સારો બનાઈ રાખવા માટે આપણો આપડી મનનું જે હોય એ પણ થોડુંક કરવું જ જરૂરી હોય છે જેનાથી આપણને પ્રસન્નતા મળે પરિવાર સાથે મળીને આપણને સારું લાગે તો આપણા જે વ્યસ્તતાનો સમય છે એમાંથી આપણને થોડો સમય બાળકો સાથે પરિવાર સાથે આપણા ઘરના વડીલો સાથે એમના સાથે પણ જરૂરથી વિતાવવો જોઈએ.
હમ્મ સાચી વાત કોણ ઓર સ્વાસ્થ્ય માટે ડોક્ટરને પાાસ નિયમિત ચેકઅપ બી કરાવવાનો બહુ જરૂરી છે. તો વનતી પણ ખબર પડે છે કે બીમારી કહી લાગી રહી છે કહી નથી લાગી રહી છે.
બિલકુલ આજકાલ જો આપણે શરીરમાં કોઈ પણ વસ્તુની વધ વધાર પડતું અને કોઈ પણ વસ્તુની ઘટત ક્યારે થઈ જાય આપણને ખબર જ ના પડે ક્યારે આપણે બીપી ના પેશન્ટ બની જાય ડાયાબિટીસ થાઈરોઈડ આટલી બધી એવી બીમારીઓ છે જેના માટે આપણને સમય સમય પર આપણા શરીરનો ચેકઅપ કરાવવો જોઈએ અ જેનાથી આપણે આપણને ખબર હોય કે આપણને કઈ તકલીફ શરીરમાં છે કારણ કે આજ કાલનું ખાન પણ એવો થઈ ગયો છે જેનાથી આપણા શરીરમાં ક્યારેય બ્લડ પ્રેશર વધી જાય ઘટી જાય આપણને એનો પણ ભાન હોવું જોઈએ કે આપણને જે કોઈ પણ સમસ્યા થઈ રહી છે તો એનું કારણ શું છે એ કારણ જાણવા માટે આપણને હેલ્થ ચેકઅપ સમય પર કરાવો જોઈએ.
તો વ્યામ ઓર પૂરી ઊઘ કોને આરોગ્ય માટે માતા પિતા શું ધ્યાન રાખ વુ જોઈએ. ઓ સમયસર રસીક કરવનાર ભોજન પૌષ્ટિક ભોજનની સ્વસ્થતા અને રમતો માટે સમય આપવો જોઈએ. ઓર વડીલા પ આરોગ્યની પણ ખૂબ જરૂરી છે.
બિલકુલ સાચું કહો છો તમે. અને આજકાલ જો કેેને આપણા જે રૂટન છે એ રૂટનમાંથી આપણે જો આપણે સ્વાસ્થ્યની કાળજી માટે આપણે જો સમય કાઢીએ અડધો કલાક આપણે શરૂઆત કરીએ તો જરૂર થી એમાં બ બદલાવ આવી શકે છે. એટલે હું તો હવે આહએ અહ હવેથી થોડી કોઈ પણ વોક કે અહ કોઈ પણ એક્સરસાઇઝ સવારે કરવાનું અહ રૂટીન જરૂરથી અપનાવીશ અને તમે પણ અપનાવજો અને તમારો ખ્યાલ રાખજ જો ફરી મલીશું. જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ.